હેલો કેમ છો.
બસ મજામાં છું તમે કેમ છો.
બસ એકદમ મજામાં શું કરી રહ્યા છો.
બસ કઈ નહી આ ઘરમાં બધું વ્યવસ્થિત મુક્તિ હતી. હવે ઘરનું કામ સ્ટાર્ટ કરીએ તો પેલા થોડુંક વ્યવસ્થિત બધું ઘરને મૂકી દઈએ
સાચી વાત છે. ખાસ જરૂરી છે. બધી વસ્તુ વ્યવસ્થિત રહેવું અને સાથે સાથે એ વ્યવસ્થિત પરથી મને યાદ આવ્યું કે આપણી લાઈફમાં શિરત નું પણ કેટલું મહત્વ છે શિસ્ત પણ કેટલું બધું જરૂરી છે આપણા માટે
હા સાચું કીધું આ અને એ ડિસિપ્લિન તો આપણામાં હોવું જ જોઈએ કારણ કે જો ડિસિપ્લિન આપણે રાખીએ તો આપણા એના માટે આપણા મુડ પણ સારો રહે છે અને
સાચી વાત છે તમારી ખાસ કરીને જે નાના બાળકો ડિસિપ્લિન બાળકો હોય તો એ આપણને ખુબ ગમતા હોય છે. એ જે પણ જગ્યા આપણે જઈએ ત્યાં એ બાળક ફેવરટ થઈ જતું હોય છે. એ લોકો બહુ સારી રીતે બધે એડજસ્ટ થઈ જતા હોય છે ડિસિપ્લિન બાળક ક્યારેક ક્યાંય પાછું નથી પડતું
હા સાચું કીધું અને જો ડિસિપ્લિન આપડે બધામાં રાખવામાં આવે કે આપણે જોઈએ કે બધે આપણે જ્યાં કામ કરતા હોય અથવા તો આપડે ઘરે હોય અથવા તો આપણા બાળકોને શીખવાડીએ તો એ બધી જગ્યાએ વ્યવસ્થિત રીતે એનો એ રોલ કરતો હોય છે એના માટે એને અ એમ કેવાય ને કે એ લોકોને એના તરફ આકર લોકો એને આકર્ષે છે કે જો ડિસિપ્લીન ્લીન માણસ હોય તો
એક વ્યવસ્થિત માણસ તરીકે અથવા તો શિસ્તબદ્ધ માણસ તરીકે ઓળખાતો હોય છે એમ એની વ્યાખ્યા જ આખી અલગ હોય છે
એકદમ સાચી વાત છે એ ડિસિપ્લીન વાળા જે લોકોય એને જોઈને છે આપણે અ ઓળખી જતા હોય છે ઘણા લોકોમાં એવું હોય કે કપડા માટે ડિસિપ્લીન હોય ઘણા લોકો સમય માટે ચુસ્ત હોય બધા લોકો અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે એનું ડિસિપ્લીન પાડતા હોય ઘણા લોકોને એવું કે ના અમુક ટાઈપ ના કપડાં પહેરીને જ રેવું જોઈએ અમુક ટાઈપ નુ ખોરાક ખાવો જોઈએ અમુક જગ્યાએ અમુક પ્રમાણે એનું રહેવું જોઈએ બધાની વ્યાખ્યા અલગ અલગ હોય બધા બધી જગ્યાએ પરફેક્ટ હોય એવું નથી હોતું પણ બધા સમય અને સંજોગ જોઈને એ પ્રમાણે રતા હોય છે કે આ જગ્યાએ છીએ તો મારે શિસ્તમાં રેવા માટે અહીં આ રીતનું રહેેવું પડે કે હું આ જગ્યાએ છું તો મારે આ રીતનું રહેવું પડે
સાચું કીધું ડિસિપ્લિન એ આજે આપને પીડા આપે અથવા તો આજે આપને અ આપને તકલીફ પડે પણ એ કાલ માટે આપણા માટે આઝાદી બની શકે છે જો આપણે ડિસિપ્લિનમાં વ્યવસ્થિત રીતે અને સમયનું પણ ડિસિપ ન રાખવું આપણે ખૂબ જ જરૂરી છે કારણ કે જો સમયસર આપણેે બધી જ વસ્તુમાં ધ્યાન અ લગાવીને કામ કરીશું તો આપડો જે બચેલો સમય છે એના માટે આપણે બચેલા સમયમાં કઈક નવું કરવાનું આપણને તક મળી શકે છે એમ એટલે સમયનું ડિસિપ્લિન રાખવું એ પણ ખૂબ જરૂરી છે
એકદમ સાચી વાત છે અને ખાસ કરીને જયારે આપડા બાળક નાના હોય બાળક એક વિદ્યાર્થી હોય ત્યારે તો એને લાઈફમાં ડિસિપ્લીિનનું બહુ જ મહત્વ હોય છે અ જેમ કે સ્કૂલમાં માનેલ્યો હતો ત્યાં યુનિફોર્મ હતો વ્યવસ્થિત રીનું યુનિફોર્મ પહેરવાનું સમયસર પહોંચવાનું. પછી ઘણી સ્કૂલમાં એવું હોય કે બાળકો પ્રાર્થના હોલમાં જાય. કે પ્રાર્થના હોલમાંથી ક્લાસ વર્ગમાં જાય કે મેદાનમાં જાય તો એ લોકો લાઈનો બનાવીને લાઈનમાં વ્યવસ્થિત રીતે જતા હોય જયારે લંચ બ્રેક હોય તો લોકો શાંતિ થી પોતાનો નાસ્તો ન ઢળે એ રીતના એ બેસીને નાસ્તો કરે કે આજુબાજુ કોઈને ડિસ્ટર્બ ન થાય કોઈને હેરાન ન થાય એનું પણ ધ્યાન રાખતા હોય. જો ખરેખર કોઈ વિદ્યાર્થી કોઈ બાળક આવું સિપ્લીન હોય તો એ બધાનેખી સ્કૂલ માટે ફેવરટ થઈ જતું હોય છે બધાનેહુ ગમતું હોય છે ડિસિપ્લિન બાળક
સાચું કીધું અને જો આપડણે ડિસિપ્લિન માં હોઈએ અને બાળકને પણ ડિસિપ્લિનમાં રાખતા આપણે શીખવીએ તો એ આપણા માટે પણ એટલું બધું મહત્વનું હોય છે અને બાળક માટે પણ એટલું બધું મહત્વનું હોય છે કારણ કે ડિસિપ્લન થકી આપણે જે કઈ પણ આપણું લક્ષ્ય છે અથવા તો આપણો જે ગોલ છે એ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ ડિસિપ્લિન થકી આપણને જે જીવનમાં શું આગળ જોઈએ છે એનું આપડે આખું પ્લાનિંગ કરી શકીએ છેીએ.
એકદમ સાચી વાત છે. માની લ્યો કે આપડે કોઈ જગ્યાએ હોસ્પિટલે ગયા હોય તો આપડામાં એટલું ડિસિપ્લીિન હોવું જોઈએ કે ત્યાં જઈને આપણે મોટે મોટે થી કોઈ જોડે વાતો ન કે મોટા મોટા અવાજે મ્યુઝિક ન વગાડીએ જો એવું કરીએ તો આજુબાજુમાં જે કોઈ દર્દીઓ હોય આપડા સગા હોય કે કોઈ બીજું હોય એને ડિસ્ટર્બ થાય છે જે એની તબિયત થોડી સારી થઈ હોય અને આપણા આવા વર્તાવથી એ વધારે બીમાર થઈ જાય કે લોકો માનસિક રીતે પણ ટાળી જતા હોય છે બીમાર લોકો
હા સાચું કીધું અને આપડે બાળકોને જે નાની નાની બાબતો છે એમાં પણ ડિસિપ્લિન રાખવું ખૂબ જ જરૂરી છે બાળકોને આપણે ચોક્કસ શીખવાડવું જોઈએ કે મોટાની સાથે કેવી રીતે વર્તન કરવું આપણે કેવી રીતે એની આદર રાખવો બીજા જોડે કેવી રીતે વાત કરવી મોટેથી કે ચિલ્લાઈ ને કોઈ જોડે વાત ના કરવી જોઈએ. એ નાની નાની બાબતોનું જો ડિસિપ્લનમાં આપડે ધ્યાન રાખવામાં આવે તો એ બાળક આમ કેવાય ને કે એકદમ ડિસિપ્લનમાં આવી જાય છે ધીમે ધીમે
એકદમ સાચે કોઈ જગ્યા એવી નથી કે જ્યાં ડિસિપ્લિન નું નું આપડે ઘણા લોકો એવા છે કે સમય પ્રમાણે ઘણી વખત એ ભૂલી જતા હોય છે કે આપડે કઈ રીતે કરવું શું કરવું. અને આપણે જો પોતાના હા
હા ઘણી વાર આપણને એવું થાય હા બોલો
હા આપડે આપડે પોતાની લાઈફમાં મતલબ ડેલી લાઈફમાં પણ જો સિર્ફ નું પાલન કરતા હોઈય અ જેમ કે આપડે એવું નક્કી કર્યું હોય આપડે એ રીતના ડિસિપ્લીન હોઈએ કે રાતના અમુક વાગે આપણે સુઈ જઈએ સવારે અમુક સમયે આપડે ઉઠી જવાનું બધા કામ આપડા વારાફરતી કરવાના તો આપડો સમય બચે છે આપણા શરીર માં આળસ નથી આવતી બધું કામ પોતાના સમયે થઈ જતું હોય છે. અને સાથે સાથે આપણને બીજો સમય પણ મળે છે કે આપણે કંઈક કરી શકીએ. એટલે આગળ વધવા માટે પણ આપણે ડિસિપ્લીિન ખુબ જરૂરી છે. આપણા ઘરમાં પણ આપણે ડિસિપ્લીિન રાખવું જોઈએ એવું નથી કે આપણે ક્યાંય બહાર ગયા તો ત્યાં આપણે ડિસિપ્લન રાખીએ આપણે વ્યવસ્થિત રહીએ. અને ઘરે પછી આપણેે જેમ તેમ રહેતા હોઈએ.
હા સાચું કીધું આપડે ઘણી વાર મૂડ નથી હોતું કઈ પણ વસ્તુ કરવા માટે પણ જો આપડે રોજે એ અ નિયમો બનાવેલા હોય ડિસિપ્લિન એટલે એક નિયમ જ છે. આપણે નિયમનો બનાવેલા હોય ને એ પ્રમાણે ચાલીએ. જેમ કે આપણે આજે મૂડ નથી પણ છ વાગે ઉઠીને આપણે વોક પર જવાનું છે. એ આપડો નિયમ છે. તો એ પણ એક ડિસિપ્લિન જ છે કે આપણે મૂડ ન હોવા છતાં પણ આપણે છ વાગે ઉઠીને વોક પર જઈએ. છે
એકદમ સાચી વાત છે.
અને એવું એવી જ રીતે બાળકોને પણ આપણે ભણવા માટે રોજે એક કલાક અ કાઢીને એના માટે ભણવાનો સમય અલગ એક અ રાખતા હોઈએ છે તો એ પણ એક પ્રકારનું ડિસિપ્લન છે એ લોકો કોનું પણ મૂડ નથી હોતું છતાં પણ આપણે એના માટે એક કલાક રોજે સેટ કરીએ છીએ અને એ સમયે આપણેે ભણવામાં જ કાઢીએ છીએ તો એ ડિસિપ્લિન છે.
અને ખાસ કરીને જો આપણેે વ્યવસ્થિત રીતે બધું ડિસિપ્લન પૂર્વક કામ કરતા હોઈએ. તો આપડે આપડા બાળક ને કહી શકીએ કે તારે પણ આ રીતે રીતે કરવું જોઈએ આમ કરવાથી જો શું ફાયદા આપણે વ્યવસ્થિત રીતે ડિસિપ્લનમાં રહેેતા હોય તો આપને શું ફાયદા થયા. એ ફાયદા આપણે બાળકને બતાવીએ તો બાળકને પણ તકલીફ નથી પડતી એ પણ ધીમે ધીમે ડિસિપ્લીનમાં રહેતા શીખે છે. આપડે ત્યાં કહેવત છે ને ઇંગ્લિશ માં કે મંકી સી મંકી ડુ કે બાળકે એકદમ વાંદરા જેવા હોય છે કે એ આપણે બોલી એ નથી કરતા. પણ આપડે કરી એને કરતા હોય છે. એટલે બાળકને પણ સેચબગ ના બનાવવું હોય તો પેલા તો આપણેે શિસ્તમાં રહેેવું જોઈએ આપણે પેલા બધું એ ટાઈપ રેવું પડે
એ તો તમે એકદમ સાચું કીધું અમુક એક વાર ઘણી વાર તમે અમુક ફેમિલીમાં જોયું હશે કે જે ઘરમાં અ લોકોને બોલવામાં અથવા તો વાતો કરવામાં સભ્યતા ના રાખતા હોય એકબીજાની માન મર્યાદા ના કેળવતા હોય. ત્યાં જોવા મળે કે બાળકો પણ એક નું વર્તન કરતા હોય છે. એટલા માટે જો આપણેે જ વ્યવસ્થિત રીતે ડિસિપ્લિનમાં રહીને વાત કરીશું તો બાળકોમાં પણ એ જ પ્રકારના ડિસિપ્લન અંદર આવશે એ લોકોમાં
એકદમ સાચી વાત છે તમે બોલ્યું એમ. ઘણા ઘરોમાં આપણે જોતા હોય કે લોકો ગાડા ગાડી કરતા હોય ને જેમ તેમ બોલતા હોય તો એ ઘરનું બાળક એવું જ શીખતું હોય જયારે જે ઘરના લોકો શાંતિ પ્રિય હોય શાંતિથી રહેતા હોય ડિસિપ્લિનમાં રહેતા હોય. એ બાળક પછી કોઈ પણ જગ્યાએ જાય એ શાંતિ પ્રિય જ રહેતું હોય છે. અને બાળક બધાને ગમતું પણ હોય છે કેમ કે પોતાને ડિસિપ્લિન પ્રમાણે ર રહેતું હોય શાંતિથી રહેતું હોય.
હા સાચી વાત કરી તમે અને અત્યારે બધી શાળાઓમાં પણ ડિસિપ્લીન નું. એટલુ બધું ખાસ ધ્યાન રાખવામાં આવે છે અત્યારે બાળકોને અ. અડધું જ્ઞાન તો શાળા માંથી જ મળી જાય છે કે ડિસિપ્લીન કેવી રીતે મેળવવું એટલે અ શાળાઓમાં પણ એ વસ્તુને ધ્યાનમાં રાખવાની ખુબ જ જરૂરી છે. કે ડિસિપ્લન આપડા જીવનમાં ડિસિપ્લન નું કેટલું બધું મહત્વ.
એકદમ સાચી વાત છે તમારી સારું ચલો ત્યારે ફરી મળીએ મારે બેબી ને ઉત. ઉઠાડવાનો સમય થઈ ગયો છે. એને પણ અત્યારથી ધીમે ધીમે ટેવ પાડીશ ટાઈમનું તો એને ટાઈમનુ મહત્વ રહેશે ડિસિપ્લેનમાં રહેતા શીખશે.
હા સાચું કીધું આપડે જ જો સમયનું ને ડિસિપ્લિન નુ. પાલન કરીશું તો બાળકો પણ ધીમે ધીમે શીખી જશે.
એકદમ સાચી વાત છે સારું ચલો ત્યારે ફરી મળીએ.
હા.